કેમ છો.
હા મજામાં તમે કેમ છો.
બસ મજામાં.
તબિયત પાણી બધું બરાબર ને?
બરાબર બરાબર તમારે સારું ને.
હા એકદમ બરાબર. કઈ નહી મેં તો આ વિચારતી હતી કે આપડે આજે થોડું મહિલા મહિલાઓની સુરક્ષા વિષય ઉપર થોડી ચર્ચા કરીએ.
હા એ સરસ ટોપિક છે એમ તમારી મહિલાઓની શું તો વાત કરવી જોઈએ. કઈ રીતે સુરક્ષા કરીવી કઈ રીતે સંભા રા બધી વસ્તુઓ પર ચર્ચા કરવી જોઈએ એમ.
હા એ તો તમે સાચી વાત કીધી. જે સમાજમાં મહિલાઓ સુરક્ષિત હોય છે તે સમાજ સાચા અર્થમાં પ્રગતિશીલ આપણે કહી શકીએ. મહિલાઓની સુરક્ષા માત્ર કાયદાનોો વિષય નથી પરંતુ સંસ્કાર માનવતા અને સામાજિક જવાબદારીઓનો પણ વિષય છે. કોઈ પણ દેશની પ્રગતિનો સાચો માપદંડ તેની મહિલાને મળતી સુરક્ષા સ્વતંત્રતા અને સમાન છે. આજના આ સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તેઓ ડોક ર વૈજ્ઞાનિક શિક્ષક પોલીસ અધિકારી પાયલોટ ઉદ્યોગ સાહસિક અને દેશના નેતા તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી રાય છે. છતાં પણ મહિલાઓની સુરક્ષા નો પ્રશ્ન આજે પણ આપણા સમાજ માટે એક મોટો પડકાર છે. અને મહિલા સુરક્ષા એટલે કે માત્ર શારીરિક સુરક્ષા નહી પરંતુ સમ્માન સાથે જીવવાનું અધિકાર ભય વિના શિક્ષણ મેળવવાની તક. અ સુરક્ષિત કાર્ય સ્થળ જાહેર સ્થળોએ નિર્ભય અવર જવર. માનસિક અને ડિજિટલ સુરક્ષા. આવું બધું છે એ જરૂરી છે અને સાચી સુરક્ષા ત્યારે જ કેહેવાય જય્યારે દરેક મહિલા દિવસ હોય કે રાત નિર્ભય રીતે પોતાનું જીવન જીવી શકે.
હા ઘણી વસ્ સા સાચ એ શ શ થાય છે આ બધી વસ્તુ સુરક્ષા માટેત્ર જ શિક્ષણનીત થાય છે મહિલા સુરક્ષા નું પ્રથમ શિક્ષણ પોલીસ સ્ટેશન થી નહ પરંતુ સરફ શ થાવું જોું ઘરમાં દીકરા દીકરી સાથે સમાન સન્માનથી વર્તન જે દીકરીને કહીએ ઘર નું કામ શીખ તો દીકરાને પણ ભઈ ટ પણ કર છોધ હશે તારી પણ જવાબદારી છે. જો બાળક પોતાના પિતાને માતા સાથે સન્માન થી વાત કરતા જુવે છે. પરંતુ તને માટ તેના મનમાં સ્ત્રી પ્રત્યે સન્માનનોો વિચાર સ્વાભાવિક રીતે વિગત છે. વિકસે બાળકો પોતા આપણે કરીએ છીએ એકતા આપણે કરીએ છીએ ને એમાંથી વધારે શીખતા હોય એમ આજનુંડક છે. જાહેર સ્થળો પર આપણે સુરક્ષા છે તો કઈ રીતે જોઈએ રસ્તા છે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે. શાળા કોલેજો કાર્યસ્થળ. દરેક જગ્યાએ મહિલાઓ માટે સુરક્ષિત હોવી જોઈએ. ચાર સ્ટ્રીટ લાઈટ વિશ્વસનીય જાહેર પરિવહન જરૂરી જગ્યાએ સીસીટીવી ઝડપથી મળતી પોલીસ મદદ અને લોકોમાં જાગૃતિ આ બધું બહ મહત્વની વાત બની જાય એમ. પણ માત્ર કેમેરા લગાવી દેવાથી આજ સમાજ સુરક્ષિત બનતો નથી. અને સામે માણસની માનસિકતા પણ બદલાવ લાવવી જોઈએ. બદલતી બદલવી પડેલ છે તો આ બધી વસ્તુ
હા એ તો તમે ઘણી સાચી વાત કિધી. અને મહિલા માત્ર પરિવારનો જ નહી પરંતુ સમગ્ર સમાજનો આધાર છે. તે કોઈની માતા છે, બહેન છે, શિક્ષિકા છે, વૈજ્ઞાનિક છે, સૈનિક છે, નેતા છે. એટલે મહિલા વગર પરિવાર, સમાજ અને દેશના વિકાસની આપણે કલ્પના પણ અપૂર્ણ છે. અને આજે મહિલાઓને ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. છેડતી છે, ઘરેલુ હિંસા છે. કાર્ય સ્થળે અસમાન વર્તન છે. સાયબર હેરાન ગતિ છે, માનવ તસ્કરી, સુરક્ષાનો અભાવ. આ સમસ્યાઓ માત્ર મહિલાઓની જ નઈ પરંતુ સમગ્ર સમાજની સમસ્યા છે. અને જો મહિલા સુરક્ષિત હશે તો તે આત્મવિશ્વાસથી આગળ વધી શકશે. શિક્ષણ અને રોજગારમાં પ્રગતિ કરશે. પરિવાર અને સમાજનો વિકાસ થશે, દેશ વધુ મજબૂત બનશે. અને મહિલાઓને સુરક્ષામાં શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ દ્વારા એનામાં આત્મવિશ્વાસ વધે છે. પોતાના અધિકારોની જાણ થાય છે, યોગ્ય નિર્ણય લેવાની એનામાં ક્ષમતા વિકસે છે. આર્થિક સ્વાવલંબન પણ એને મળતું હોય છે. એટલે મહિલાઓની સુરક્ષા જરૂરી છે.
હા એબી વાત તમે સાચી કીધી. જો આપડે વાત કરી કે ઓનલાઈન દુનિયામાં સુરક્ષા કઈ રીતે? આજ મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન માત્ર રસ્તા સુધી સીમિત નથી થયો. ઇસ્ટા છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે. ફેસબુક અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર હેરાનગતિ થઈ શકે એમ. મેસેજ ખાનગી ફોટાઓનો દુરુપયોગ. સાયબરો અથવા વ્યક્તિગત માહિતી જાહેર કરવાની ધમ કી જેવી પણ સમસ્યાઓ ગંભીર બને એમ. એટલે મહિલાઓ અને યુવતીઓ ડિજિટલ સુરક્ષાની સુરક્ષાની સમજણ પણ જરૂરી છે એમના માટે. મજબૂત પાસવર્ડ રાખવો, ચાલુ રાખ વો અજાણ્યા લીંકથી સાવચેત રહેવું. અને પ્રાઈવશી સેટિંગ સમજ સમજવી જરૂરી છે એમ.
હા એતો તમે ઘણી સાચી વાત કીધી. અને એક સમાજની પણ જવાબદારી ખીલે કે સમાજે મહિલાઓને પ્ર અ મહિલાઓ પ્રત્યે સમ્માનપૂર્ણ વર્તન કરવું જોઈએ, અન્યાય સામે અમાજ અવાજ ઉઠાવવો જોઈએ. પીડિતોને દોષ ના આપવો જોઈએ. સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણ બનાવવું જોઈએ. આવું બધું નાનું નાનું છે તો એનાથી પણ આપણે મહિલાને સુરક્ષિત કરી શકીએ છીએ. અને સરકારે પણ ઘણા પગલા ઉઠાવવા જોઈએ. કે સરકારે અને કાયદો મહિલાઓને અધિકારોનું રક્ષણ કરે છે. પછી ગુનાઓ સામે કાર્યવાહી કરે છે, હેલ્પલાઈન અને સુરક્ષા વ્યવ પૂરી પાડે છે. જાગૃતિ અભ અભિયાન ચલાવે છે.
હા આપડે વાત કરીએ કે પુરુષોની ભૂમિકતા શું છે તો મહિલાઓની સુરક્ષાની ચર્ચા પુરુષોની ભૂમિકતા ખુબ મોટી છે. અચ્છા ચા પુરુષો મહિલાઓ ના વિરોધી નથી તેવું આ પરિવર્તનના મ મહત્વપૂર્ણ ભાગ દ બની શકે મિત્રો ના ગ્રુપમાં કોઈ એના વિશે અપમાનજનક વાત કરે તો તેનો વિરોધ કરવો કરવો જોઈએ એમ જહાજ સ્થળે હેરાનગતિને સામાન્ય ન માન અને પોતાના પરિવાર મહિલાઓને નિયંત્રિત કરવાની જગ્યાએ તેમની તીવ્રતાનું સન્માન કરવું એમ પાળનું મોટો ફેરફાર અ બાબતનો મોટો ફેરફાર કરાવી શકે એમ મહિલાઓની સુરક્ષા માટે માત્ર સારા ભાઈ સારાભાઈ બનતું બનવું પૂરતું નથી મને લાગે ત્યાં સુધી સારો નાગરિક બનવું જરૂરી છે એમ પણ આપડે વાત કરીએ કે પરિવારની વિચારસરણી બદલવી જરૂરી છે એમ તો કે ઘણા લોકો ના દીકરી બહાર જાય ત્યારે દસ પ્રશ્નો પૂછાય ત્યાં જા કેમ છે કેમ જાશો કોની સાથે જાશો પણ દીકરીને એટલી જ જવાબદારી થી પૂછવું પૂછવામાં આવતું નથી એમ તું બહાર કેવી રીતે વર્તે છે. આ વિચારમાં પરિવર્તન જરૂરી છે દીકરીને સુરક્ષિત સુરક્ષા શીખવાડવાની સાથે દીકરીને સન્માન સંમતિ અને જવાબદારી શીખવવાની જરૂર જ હોવી જોઈએ એમ
હા એ તો તમે ઘણું જ સાચું કીધું અને આજે ટેકનોલોજી મહિલાઓની સુરક્ષામાં મદદરૂપ છે. જેમકે ઇમરજન્સી હેલ્પલાઇન લોકેશન શેરિંગ સુરક્ષા એપ્સ, સીસીટીવી પરંતુ સાથે સાથે સાયબર ગુનાઓથી પણ આપણે સાવચેત રહેવું જરૂરી છે. આપણેે આત્મરક્ષાની તાલીમ મહિલાઓમાં આત્મવિશ્વાસનો વધારી શકે છે. સાથે જ સતર્ક રહેવું જોખમી પરિસ્થિતિમાં મદદ માંગવી કાયદાકીય મદદ વિશે જાણકારી રાખવી પણ એ પણ યાદ રાખવું જોઈએ કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી માત્ર મહિલાઓ પર નથી પરંતુ સમગ્ર સમાજની પણ છે.
કલ્પના કરો કે તમારી બહેન માતા પિતા અથવા સહકર્મી રાત્રે એકલી ફરે ઘરેથી જઈ રહી છે તમને સ્વાભાવિક રીતે તેની ચિંતા થશે પરંતુ સાચું સુરક્ષા સમાજ એવો એવો હશે જ્યા આપણને માત્ર મારી બહેન સુરક્ષિત રહે એવું નહી વિચાર્યું આપણે વિચારશું દરેક મહિના સુરક્ષિત રહે
હા
તરીકે સલમાન ની છે.
તો એક સ્વતંત્ર વ્યક્તિ એ એટલા માટે જ સન્માન અને સુરક્ષાની હત ચાર છે એમ
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આપણે યુવાન છીએ તો આપડી પણ એક ભૂમિચા ભૂમિકા છે કે આપણે મહિલાઓનો આદર કરવો જોઈએ. કોઈ પણ જાતનો ભેદભાવ નો વિરોધ ના કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં જવાબદારીથી વર્તવું જોઈએ અન્યાય સામે મે અવાજ ઉઠાવવો જોઈએ અને સમાનતાના મૂલ્યો પન આપણે અપનાવવા જોઈએ. અને મહિલાઓની સુરક્ષા માત્ર મહિલાઓનો મુદ્દો નથી પરંતુ સમગ્ર સમાજના સ્વભાવ અને સંસ્કારનો અરીસો છે. જ્યારે દરેક વ્યક્તિ સમાન સમાનતા અને જવાબદારીની ભાવના સાથે વર્તે ત્યારે જ મહિલાઓ માટે સાચું સુરક્ષિત વાતાવરણ સર્જાસે. એટલે આપણેે મહિલાઓને સુરક્ષા કરવી જોઈએ. અને એનું એ લોકો ને સન્માન પણ એટલું જ કરવું જોઈએ. આગળ સારું સારું ચલો. પછી વાત કરીએ આપડે.